હલો, હલો. કેમ છો? હલો. હા તમારો અવાજ અહ થોડો ધીરો સંભળાય છે. હવે સંંભળાય છે? હા.
મારો અવાજ સંભળાય છે, ને બરોબર.
કદમ ક્લિયર સંભળાય છે. આજે તમને મેં બહુ જ યાદ કર્યા તા. એમ હા, આજ જે મારા એક જૂના શિક્ષક મળ્યા મને અને અહ અમારા સ્કાઉટ ગાઈડના ટીચર હતા એ, ગુજરાતી વિષય લેતા અને સ્કાઉટ ગાઈડ લેતા. અને એની પર્સનાલિટી અસલ તમારા જેવી, તમે પણ શિક્ષક હતા ને?
હા.
બસ એટલે એમની સાથે વાતો કરીને એટલું સારું લાગ્યું, અને એજ જૂના દિવસો મને પાછા યાદ આવી ગયા. અમને સ્કાઉટ ગાઈડમાં એમણે એટલી સરસ બધું શીખવાડ્યું છે. જીવન માટેના સારા-સારા અહ સિદ્ધાંતો અમને શીખવાડ્યા છે, કઈ રીતે રહેવું, શું કરવું જોઈએ અને કઈ રીતે કેળવણી આપવી જોઈએ. એ બધું જ એક ટી શિક્ષક પાસેથી આપણે જ્યારે શીખતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે આ કેમ આ આટલા બધું ભાષણ આપે છે, કેમ આવું, પણ અત્યારે પણ એમની કીધેલી વાતો યાદ આવે છે, અને અત્યારે એ બધું જીવનમાં થઈ રહ્યું છે, અનુભવ થઈ રહ્યું છે. ત્યારે વધારે આનંદ થાય છે.
હા મને પણ મારા શાળાકીય દિવસો છે એ યાદ આવે છે. અમે તો ગામડામાં જ હું મોટી થયેલી ગામડામાં જ મારો ઉછેર થયેલો, પણ એટલી સરસ અમારી શાળા હતી. અને શાળાના જે અમારા ગુરુજનો હતા એટલા બધા પ્રે
એટલા બધા પ્રેમાળ અને સરળ હતા કે અમારું ઘડતર ખુબ સરસ રીતે થયું, અમે જુદી-જુદી રીતે અભ્યાસ કર્યો, પ્રાર્થનારપ્રાર્થનામાં બાળકોએ તે
બધા વાજીંત્રો ખંજરી પછી મંજીરા, તબલા, હાર્મોનિયમ, શિક્ષકો તો વગાડે જ તે પણ બાળકોને પણ શીખવે અને ખાસ એના ક્લાસ રાખે અને, બાળકો એ શીખે અને પછી ખાસ એવો દિવસ રાખે કે જયારે બાળકો એ તે ભજન ા બાળકો એ ધૂન ગાવાની બાળકો એ જ્વાજ ઇત્રો વગાડવાના અને ઉભા થઈ અને સમાચાર આપવાના, આજના સમાચાર આ છે એમ કરીને જે છાપામાં સમાચાર આવ્યા, હોય એમાંથી અથવા સ્કૂલ ના સ્થાનિક સમાચારો હોય અથવા તો ગામડાના જે સ્થાનિક સમાચાર હોય, એ બધા બાળકે પોતે ઉભા થઈને આપવાના એટલે નાનપણથી તે બાળકને સ્ટેજ ફિયર દૂર થઈ જાય એને ઉભા થઈને બોલવાની ટેવું પડે એને ડર ન લાગે એટલે એવું અમારું પેલું પ્રાર્થના સવારે પ્રાર્થનામાં રાખતા ત્યારે પ્રાર્થના ના અનુસંધાને, આવું બધું રાખતા અને એને લીધે નાનપણથી જ તે અમારામાં સ્ટસ ફિયર બિલકુલ તો જ નહી કે ચાલો, આપે ઉભા થઈ શું બોલવું
અથવા તો ગેેગે ફેફે કરવા માંડીએ કે બોલી કે, એવું થાય જ નહી કોફિડસ થી, બોલી શકતા મોટા થયા પછી વસ્તુને બઉ કામ લાગી હા સાચી વાત છે બાળપણનું ઘડતર એ કીધું જ છે ને કે જયારે જે તમે નાના બાળકના કુમળા મગજમાં નાખો ને એને જીવનભર યાદ રે સારી બાબતો કે ખરાબ બાબતો પણ એને જો સારી ટેવ પાડો સાચી સમજણ આપો તો એક સારો સમાજ બને છે.
એ સાચી જ વાત કીધી છે અમારા શ અમારી સ્કૂલમાં એવું હતું કે તમને જે કંઈ પ્રવૃત્તિ ગમતી હોય ને એ તમારે લખી અને અમારે એક બોક્સ હતું નોટિસ બોક્સ એની અંદર નાખવાની અને પછી પછી બધા ટીચર્સ એ ચિઠ્ઠીઓ જુએ કોઈ કે એમ લખ્યું હોય કે મને કવિતાઓ લખવી ગમે છે કોઈ કે ડાન્સનું લખ્યું હોય કોઈ કે વળી એવું કીધું હોય કે મને વાર્તાઓ કહેવી બહુ ગમે છે અને પછી એને માટેનો અમારા ટીચર્સ પ્રોગ્રામ કે ભાઈ આ સન્ડે બધાએ સ્કૂલમાં ભેગા થવાનું છે અને આવો પ્રોગ્રામ રાખીએ છીએ આપણે એમ બધાની જે કળા હતી ને એને ખીલવતા
બરોબર બરોબર છે અમારી સ્કૂલમાં છે ને જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવતું એમાં ખાસ તો મને યાદ છે બાલવાડી શિબિર કરીને એક કાર્યક્રમ હતો એમાં બાલવાડી
શિબિર માં જુદી જુદી સાત શાળાઓ બાળકોને સાત શાળાઓમાં વિભાજીત કરવામાં આવતા અલગ અલગ રીતે એમાં એક સર્જન શાળા હોય એક નાટ્ય શાળા હોય એક નૃત્ય શાળા હોય
વિજ્ઞાન શાળા હોય એમ અલગ અલગ સાત શાળાઓ હોય એ સાતે શાળાઓમાં બાળકો ફરતા રે અને મોટા જે સ્ટુડન્ટ છે એ એને ગાઈડ કરે નાના બાળકો છે એને જુદી જુદી શાળામાં ફરવાનું અને જે મોટા સ્ટુડન્ટ છે એ એક જ શાળામાં રહી અને એને ગાઈડ કરતા રે તો એ રીતે આખા દિવસ નો કાર્યક્રમ છે એ પાછો રાતના ગામના બધા લોકો જોવા આવે અને એની સમક્ષ એ કાર્યક્રમ બાળકો રજૂ કારણ કે કોઈ સરસ નૃત્ય કર્યું હોય તો એ ચાર પાંચ બાળકો ભેગા થઈને નૃત્ય પોતાનું દર્શાવે નાટક કર્યું હોય ટૂચકા નાના નાના ટૂચકા છે બાળ નાટકો એ બધા નાટકો દર્શાવે પછી સર્જન શાળામાં બહુ આનંદ આવતો બાળકોને જુદું જુદું સર્જન બધું કચરામાંથી વેસ્ટ માંથી બેસ્ટ આપડે કહીએ ને કચરામાંથી કાંચન તો એવું બાળકો ને શીખવામાં આવે આવ પેલી તાવડી ઉપર કલર કરી અને એના પર પેલા કાચ ચોંટાડીએને એવ બધું આપડણે નાના હોય ત્યારે કરતા હોઈએ એવું અને એના જેવું બીજું ઘણું બધું નાની નાની પેલા નકામાં થઈ ગયેલા પેલા માટલા હોય કે નાની કુડીઓ હોય તો એના પર સરસ મજાનું ચિત્ર કામ કરવાનું પછી દીવાસળીમાંથી સરસ મજાનું પેલું પેપર બનાવવાનું એટલે આવા જુદા જુદા ઘણું બધુ સર્જન શાળા માં શીખવામાં આવતું ફૂલદાની બનાવતા શીખવતા એટલે એ તો એ બ હ બહુ યાદ રહી ગયું છે વિજ્ઞા શાળામાં જુદા જુદા વિજ્ઞાન ના પ્રયોગો કરાવતા અને બાળકો સાથે જે પ્રયોગો કરે. ખાલી મોટા સ્ટુડ છે એ ગાઈડસ જ આપ પ્રયોગો બાળકો સાથે કરવાના ટીચરો તેમાં ક્યાંય નહી એનાઉન્સમેન્ટ પણ બાળકો જ કરે એટલે એ રીતે એ જુદી જુદી શાળામાં અ અમે છે અમાર ઘડતર બહુ જ થયું.
હા સાચી વાત છે કેટલો આનંદ હતો બાળપણમાં જાણે પાંખો ફૂટી હોય અત્યારે યાદ કરીએ તો એવું થાય કે ફરી પાછું જો ઈશ્વર કે ને કે તમારે શું જીવવું છે તમારા જીવનમાંથી તો એમ જ કહીએ કે મારે હું બાળક હતી તી અને સ્કૂલમાં હતી ને એ જીવન એ મારા ગોલ્ડન ડેઝ છે બીજા એક્યાય નહી. બરોબર છે ને જુદા જુદા મંત્રીઓ બનાવામાં આવતા પછી અમારે તો શું છે કે સ્વાવલંબનની ભાવના ગામડામાં તો સ્વાવલંબન ની ભાવના એટલે બાળ
સાથેજ કરવાનું પોતાનું અ એ લોકો આવે એટલે તરત તે એ લોકોની ટુકડી પાડેલી જ હોય ટુકડી બાળકો જ પાડેલી હોય એ આખું એક ચક્કર હોય એ ચક્કર ફર્યા કરે એમાં આજે ગોળા ભરવાનો કોનો વારો છે માટલા બધા ભરવાનો. તો એની એક ટુકડી હોય પછી આજે સફાઈ કોને કરવાની છે. તો સાવરણા બધા લઈને બાળકો સફાઈ કરવા માંડે અંદર બધું સાવણીથી વાળે બાર બધું સાવરણાથી સફાઈ કરે એકદમ ચોખ્ખો કચરો ભરવા માટે કચરા કચરાનો કોનો વારો છે એ પછી આજે ભીજ સૂત્રો કોને લખવાના છે સુ વાક્ય બોર્ડ પર કોને લખવાના છે રો રોજ નવું નવું સુું વાક્ય બોર્ડ પર લખાઈ ગયું હોય ભીજ ચિત્રો ભીત ચિત્રો દોરવાના હોય તો એના માટે ખાસ દિવસ રાખે અને ભીજ ચિત્રો સરસ મ આપે જેમ વાર્લી પ્રિન્ટ હોય છે એવા અલગ અલગ પ્રકારના જે એવા બાળકોને આવડે એવા પણ એવા બાળકો ભચિત્ર દોરે એટલે આવું અલગ અલગ પ્રવૃત્તિ અને બધા જુદા જુદા મનોરંજન મંત્રી હોય તો એ ઉત્સવ નું બધું સંભાળે સ
સફાઈ મંત્રી હોય તો સફાઈ નું સંભાળે રમત મંત્રી છે તે રમત ના સાધનો બધા સંભાળે એની જવાબદારી જુદી જુદી રમતો બધી રમાડે દરરોજ જુદી જુદી રમત એક દિવસ નારગેલ હોય તો એક દિવસ પેલી ફૂટબોલ થી રમે.
એટલે જુદી જુદી બધી રમતો રીંગ થી રમે એટલે આવી અલગ અલગ અને ખોખો રમે કબ્ડી રમે આપડી જે મૂળ છે આપણે ગામડાની જે રમતો છે અથવા તો આપણા દેશની જે મૂળ રમતો છે હવે તો એ ભૂલાઈ ગઈ છે પણ એ રમત
રમત અમે બધી રમતા ને એમાં જે આનંદ આવતો એતો અલગ જ હતો. સા વાત છે. તમારે એ સરસ હતું ગામડું હતું એટલે આટલી બધી પ્રવૃતિઓ હતી અમારે જગ્યા નાની પડ. શહેરમાં છે ને સ્કૂલોની જગ્યા ઓછી હોય નાની હોય પણ અમારા ટીચર્સ અમને બધું જોવા લઈ જતા એક વખત અવકાશ માટેનું કેન્દ્ર છે એક એ કેન્દ્ર જોવા લઈ ગયા હતા એમાં સુરત ચંદ્ર બધા ગ્રહો એ બધી વિશે માહિતી એવી સરસ રીતે આપી હતી ને અમારે ખુરશી માં બેસી જવાનું. અને છત ઉપર આકાશ બનાવ્યું હતું. અને બધે અંધારું કરી અને એની માહિતી આપી તો અત્યાર સુધી એ ધું યાદ છે કોઈ વખત સંગ્રહાલય જોવા લઈ જાય અને સંગ્રહાલય જયારે આપણે જોતા હોઈએ ને ત્યારે એક ગાઈડની જેમ વાર્તા કે જ આ વસ્તુ આ છે આ ઐતિહાસિક વસ્તુ આ છે. આ વખતે આ રાજા આમ કરતો હતો આ સાલમાં આ વસ્તુ બની છે એટલે એટલો બધો રસ પડે આપણને ઈતિહાસમાં કે હજાર વર્ષ પહેલાની આ વસ્તુ છે અને ત્યારના લોકો આવી રીતે જીવતા હતા. આટલું સરસ એ લોકોની અ બધી ગોઠવણી હતી જીવન માટેની એ બધું ત્યારે જે જાણ્યું છે ને એને કારણે હજી પણ હું જોઉં છું ને જયારે ટીવી ઉપર એવા પ્રોગ્રામ ત્યારે એમ થાય કે વાહ આ બધું તો મને ખબર જ છે.
હમ બરોબર છે અમારે છે ને ખજાનાની શોધ નામની એક પેલી હતી ખજાનો શોધવા જવાનો એ ખજાનામાં બીજું કઈ ન ન હોય થોડીક કેવડી હોય થોડાક દાળીિયા હોય કે બીજો થોડોક ભાગ હોય. એ કોથળીમાં નાખી દે અને એક ટુકડી આગળ જાય એક ટુકડી આગળ જાય અને એ ટુકડી ખજાનો સંતારથી જાય અને ચોક પેલો ચોક આવે ને એ ચોક થી અ નિશાની કરતી જાય અને એક જગ્યાએથી એક નક્કી કરેલી સ્થળ હોય ત્યાં પહોંચવાનું હોય બધા એ ત્યાં પછી બાળકો વન ભોજન કરે ત્યાં જઈ અને બધા એ ખજાના ની શોધ કરતા કરતાં જુદી જુદી ટુકડીઓ હોય પાંચ છ ટુકડીઓ. હોય એ ખજાનો સોધતી સોધતી સોધતી એના મૂળ સ્થળે પહોચ.
સ્થળે પહોંચે એટલે લગભગ બે ત્રણ કિલોમીટર નું કેવું નાના બાળકો હોય તો ત્રણેક કિલોમીટર નું અંતર હોય મોટા હોય તો પાંચ કિલોમીટર નું હોય એવી રીતે અંતર પસાર કરી ડુંગરામાં થઈને એમ આડા આવડા.
નિશાનીઓ શોધતા શોધતા જાય જ્યાં ખજાનું વળે ત્યાં સાથે પાણી ની બોટલ પણ મૂકી હોય નાની એવી, એટલે ચાલી ચાલીને થાય ત્યા હોય તો તરસ પણ લાગી હોય, એટલે એ ખજાનામાં જે વસ્તુ હોય એ ખાવાની, એ ભાગ હોય ખાવાનું અને પાણી પીવાનું, પછી આગળ ચાલવાનું, પછી બીજો ખજાનો શોધવાનો, પછી ત્રીજો એમ કરતા કરતા કઈ ટુકડી પેલી પહોંચે છે, તો એને બધા અભિનંદન આપે, પછી બીજી ટુકડી, ત્રીજી ટુકડી અને ત્યાં પછી સરસ મજા ન વન ભોજન પુરી, શાક, ને મઠ્ઠો ને એટલે જે સિઝન હોય એ પ્રમાણે વન ભોજન અને એવી
ઓકે ઓકે ભાભી, મારે એક કોલ આવે છે. અત્યારે મું કું છું આવજો.
હા.